હલો
હલો
કેમ છો?
મજામાં, તમે?
હું પણ મજામાં આજે તમારી સાથે, એક મહત્વના વિષય પર વાત કરવાની ઈચ્છા છે. પરિવાર અને સંબંધો
હા
પરિવાર અને સંબંધો વિશે મને લાગે છે કે આજના સમયમાં આ વિષય પર ચર્ચા કરવી ખૂબજ જરૂરી છે.
હા સાચુ કહ્યું. પરિવાર આપણા જીવનનો સૌથી મહત્વનો આધાર છે. પરિવાર આપણને પ્રેમ અને સુરક્ષા અને સંસ્કાર આપે છે.
તમારા પરિવારમાં કેટલા સભ્યો છે.
મારા પરિવારમાં દાદા, દાદી, મમ્મી, પપ્પા મારો ભાઈ અને હું એમ અમે કુલ છ સભ્ય છીએ. અમે બધા સાથે રહીએ છીએ, એકબીજાની કાળજી રાખીએ છીએ.
ખૂબ સરસ, મારા પરિવારમાં માતા, પિતા મારી બહેન, ભાઈ અને હું એમ પાંચ સભ્યો છીએ. અમારા ઘરે પણ પ્રેમ અને વિશ્વાસ નો વાતાવરણ છે.
પરિવારનું સાચું સુખ એ પૈસા નથી. પરંતુ પ્રેમ, વિશ્વાસ અને સમજણથી મળે છે.
બિલકુલ સાચું. જો પરિવારમાં વિશ્વાસ હોય તો મુશ્કેલ સમયમાં પણ બધા સાથે મળીને સમસ્યા નો ઉકેલ શોધી શકીયે.
હા આજે ઘણા લોકો કામના કારણે પોતાના પરિવારને પૂરતો સમય આપી શકતા નથી. તેના કારણે સંબંધોમાં અંતર આવી જાય છે.
હા તેથી ભલે કામ કેટલું પણ હોય, પરિવાર માટે થોડો સમય જરૂર કાઢવો જોઈએ.
સાચું સાથે બેસીને ભોજન કરવું, વાતો કરવી અને એકબીજાના સુખ દુઃખમાં ભાગ લેવો, એ જ પરિવારનો મુખ્ય મજબૂત બનાવે છે.
મને મારા દાદી દાદ, દાદા દાદી સાથે સમય પસાર કરવો ખૂબ ગમે છે. તેમની પાસેથી જીવનના ઘણા સારા પાઠ શીખવા મળે છે મને.
હા મારા દાદી પણ ઘ સુ ઘણી સુંદર વાર્તાઓ કહે છે. એમના જીવનના બધા સમયો, વાર્તાઓના માંથી સંસ્કાર સત્ય, મહેનત, અને ઈમાનદારી નુ મહત્વ સમજાવે છે.
માતા પિતા આપણા જીવનના પ્રથમ શિક્ષક હોય, છે. તેવા આપણને સારા કે ન સારા તેના વચ્ચે ભેદભાવ પણ શીખવે છે. ભાઈ બહેન નો સંબંધ પણ ખુબ સારો છે. ક્યારે ઝઘડો થાય પણ પ્રેમ ક્યારે ઓછો થતો નથી.
હા માતા પિતા આપણા જીવનના જીવનમાં પ્રથમ શિક્ષક હોય છે તેઓ આપણા માટે પોતાના સંતાનો માટે રાત દિવસ મહેનત કરે છે. તેથી આપણે તેમનો હંમેશા આદર કરવાવો જોઈએ.
હા. તમે ખુબ સરસ કહ્યું ભાઈ બહેન નો સંબંધ પણ ખુબ સારો છે.
હા ભાઈ બહેન એકબીજાના સારા મિત્ર પણ બની શકે છે. તેઓ સુખ અને દુઃખમાં બંનેમાં સાથ આપે છે.
આજકાલ મોબાઈલ અને સોશિલ મીડિયાના કારણે લોકો એક જ ઘરમાં રહીને પણ એક સાથે ઓછો વાત કરે છે.
હા આ એક ચિંતાનો વિષય છે. ટેકનોલોજી નો ઉપયોગ છે પરંતુ તેઓ અતિરેક સંબંધને નબળા બનાવી રહ્યા છે એકબીજા સાથે વાત કરવાનું ભૂલી ગયા છે.
તેથી રોજ થોડા સમય મોબાઈલથી દૂર રહીને પરિવાર સાથે વાતચીત કરવી જોઈએ.
હું દરરોજ સાંજે મારા પરિવાર સાથે ચા પીતી વખતે વાતો કરું છું. એ સમય મને ખુબ જ આનંદદાયક લાગતો હોય છે.
મારા ઘરે પણ રવિવારે બધા સાથે મળીને ભોજન કરીએ છીએ. અને પછી રમતો રમીએ છીએ અથવા ફિલ્મ જોઈએ છીએ.
આવા નાના નાના પ્રસંગો પરિવાર ને વધુ નજીક લાવે છે.
સંબંધો જાળવવા માટે સૌથી મહત્વની બાબત શું છે.
મારા મત મુ જબ પ્રેમ, વિશ્વાસ, સન્માન, અને ખુલ્લી વાતચીત જો કોઈ ગેર સમજ થાય તો તરત જ વાત કરીને તે બધું દૂર કરવા જોઈએ.
હા બ
હા તેથી ધીરજ રાખવી અને એકબીજાની લાગણીઓનો સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ.
આપણા બંદ સાથે પણ સારો વ્યવહાર રાખવો જોઈએ. લગ્ન તહેવારો અને ખુશીના પ્રસંગોમાં મળવાથી સંબંધ મજબૂત બને છે.
હા સાથે જ મુશ્કેલીઓના સમયમાં પણ એકબીજાની મદદ કરવી જોઈએ સાચો સંબંધ એજ છે જે મુશ્કેલીમાં કામ આવે
મિત્રો પણ આપણા જીવનનો મહત્વનો ભાગ છે
ચોક્કસ સારા મિત્રો આપણને સાચો માર્ગ બતાવે છે. અને જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપે છે.
પરંતુ મિત્રોની પસંદગી સમજદારીથી કરવી જોઈએ.
સાચું કહ્યું. સારા મિત્રો સારા વિચાર આપે છે જયારે ખરાબ સંગત જીવનની ખોટી દિશામાં લઈ જઈ શકે છે,
આજના સમયમાં વૃદ્ધ લોકોની સંભાળ રાખવી. પણ ખુબ જ જરૂરી બની ગઈ છે.
આગ,
આખું જીવન માટે સમર્પિત કર્યું હોય છે, વૃદ્ધાવસ્થામાં. તેમને પ્રેમ સન્માન અને સહકાર આપવા એ, આપણી ફરજ છે.
બાળકોને પણ, નાનપણથી જ પરિવારના મૂલ્યો અને સંસ્કારો શીખવવા જોઈએ,
બિલકુલ, સારા સંસ્કાર હશે તો તેઓ ભવિષ્યમાં સારા નાગરિક બનશે,
પરિવારમાં મતભેદ થાય તો શું કરવું જોઈએ,
તિથી વાતચીત કરવી એકબીજા નું કહેવું સાંભળવું, તેઓ સમાધાન નો રસ્તો શોધવો જોઈએ, ઝઘડા થી સમસ્યા ક્યારેય ઉકેલાતી નથી,
ખૂબ સુંદર વાત, દરેક સંબંધમાં સમા અને સનશીલતા પણ જરૂરી છે,
હા જો આપણે નાની નાની ભૂલોને માફ કરવાનું શીખી જઈએ. તો ઘણા સંબંધ સાચવી શકે,
પરિવાર આપણને આત્મવિશ્વાસ આપે છે, જ્યારે આખો પરિવાર સાથે હોય ત્યારે કોઈ પણ મુશ્કેલી મોટી લાગતી નથી,
હા ખુબ જ સારી વાત સુંદર વાત કહી છે, પરિવાર આપણને આત્મવિશ્વાસ આપે છે, જયારે આખો પરિવાર સાથે હોય તો કોઈ પણ મુશ્કેલી ટી લાગતી નથી.
આજે આપની ચર્ચા થી મને સમજાયું કે સંબંધોને સાચવવા માટે, સમય પ્રેમ અને વિશ્વાસ ખૂબ જરૂરી છે,
હા હું પણ આજે પરિવારનું મહત્ત્વ અને, એકતાથી રહે, તે સમાજમાં પણ ખુબ જ વધુ સુખી અને મજબૂત બનાવે છે.
ચાલ આપણે બંને આચએ, સંકલ્પ કરીએ કે પરિવારના દરેક સમયને, સભ્યને સમય આપીશું, તેમનો આદર કરીશું. અને સંબંધોને મજબૂત બનાવવાનો પ્રયાસ કરીશું,
બિલકુલ મજબૂત પરિચય, મજબૂત પરિવાર, જ મજબૂત સમાજ, અને મજબૂત રાષ્ટ્રમાં આધાર છે, આપ આપણે પરિવાર સાથે હળી મળીને રહીશું, તો આપણે સમાજ અને રાષ્ટ્રને પણ મજબૂત બનાવી શકે છીએ, પરિવાર સાથેનો સંબંધ એ મુખ્ય પાયો છે, આપણને સમાજમાં સારા અને સહકાર આપવા માટેનું
હા, આજે આપણે ખૂબ જ સરસ. પરિવાર અને સંબંધો વિશે ચર્ચા કરી તમારો ખૂબ ખુબ આભાર,
તમારો પણ આભાર,